હલો હલો
કેમ છો ભાઈ શું કરીયા છો.
એકદમ મજામાં ઘરના ભાઈ બધા સારા જ છે તમારી ઘરના કેમ છે બધા સારા તો છે ને
હા એકદમ સારા છે ને મજામાં છે અને અમારે ત્યાં શું છે કે હાલમાં ખેતી કર્યા છે અને ખેતી માં અમને સારી એવી ઈનકમ પ્રાપ્ત થઈ રહી છે એટલે ખેતીમાં પણ ખુબ જ મજા આવે છે કારણ કે હાલમાં જે એવું ઊનાળાની ઋતુ ચાલી રહી છે અને અમારે શું છે કે બધી જગ્યાએ અમે તો લીમ ઘણા બધા વાડીઓમાં અમારી જમીન પણ એવી સારી એવી છે એટલે અડધી વાડી અડધી ઉપર વાડી છે ને એમાં અમે કેરીનો પાક લઈએ છીએ કેરીના પાકમાં અમને ખુબ જ મજા આવે છે કારણ કે એ ઉનાળામાં આવે છે અને ઉનાળામાં અમારે શું છે કે મેં જે શિક્ષક તરીકે ભૂમિકા ભજવું છું સરકારી શાળામાં એટલે અમારી શું છે રજા હોય છે એટલે અમને કેરી પાડવાની પણ એક દોઢ મહિનાની પાળી પાડી પાડવાની પણ મજા આવે છે અને નાલેથી કેરી પાડતો આવેલો એટલે મને ગમે પણ ખૂબ જ છે કેરી પાડવાનું પણ એમને વેચવામાં પણ મજા આવે છે કારણ કે એમાં સારી એવી ઇન્કમ પ્રાપ્ત થાય છે અને અમે દરરોજ એમ જોવા જોઈએ તો અપરોક્ષ એમ એમ તારગેટ સેટ કરી તો અમે ત્રીસથી ચાલીસ કેરેટ દરરોજના પડીએ છીએ તેવું મહિને અમારે આઠસોથી સાતસો આઠસો મણ પડે છે એટલે અમને ખુબ જ ફાયદો થાય છે પરંતુ હાલમાં શું છે કે ખેતીમાં જે આધુનિક બદલાવ આવી રહ્યા છે તેના કારણે આજે હાલમાં શું છે કે પ્રદુષણ ખુબ જ થઈ રહ્યું છે અને જે દેશો વચ્ચે યુદ્ધ થઈ રહ્યા છે તેના કારણે જે પ્રદુષણ થઈ રહ્યું છે તેના કારણે ખેતી પર થોડી ઘણી અસર થય છે અને જે અમારો આ વખતે કેરીનો પાક એમ તો થયો હતો પરંતુ દર વર્ષે જેટલું થાય તેના કરતા અડધો જ થયો હતો તો તેમાં શું છે કે અમને નુકસાન થાય છે એટલે અમને જે ભાવ મળવા જોઈતા હતા તે ભાવ પણ મળ્યા નથી અને હમણાં શું છે કે અ અમે જે દવા છાંટવામાં આવ્યા હતી તે દવાનો પણ જે યોગ્ય ઉપયોગ થયો હતો ત્યારે હતો પરંતુ હવે શું છે કે અમારે છાણી ખાતા નાખવા પડે છે જ્યાં આમ રાસાયણિક ખાતર નાખતા હતા તો અમુક કલમો શું છે કે આ પીલવાથી નહી એટલે કે પાતળા નહી કરતી એના કારણે મરી જવાની પણ સંભાવના રહેલી હતી એટલે અમે જે સાણીયુ ખાતર પર આવી ગયા છે શું તમે પણ ખેતી કરો છો તમારી ખેતીમાં તમે શું લો છો કયો પાક લો છો
હા ભાઈ અમે ખેતી કરીએ છી તો અમે મતલબમાં ડાંગરનો પાક વધારે પૂરતું લઈએ છે કારણ કે જો ડાંગરનો પાકથી અમે શું મતલબમાં અમારી ઘરે જો ગાયને એવું પણ છે તો જેથી કરીને ડાંગર ના પાક થી જે પુરીતા આવે છે આપણે ડાંગર કાઢીને એટલે પુરીતા પણ ત્યાં કામ આવી જાય તે અને મતલબ અમારી ઘરે જે સાણયું ખાતર તે ઘરેનું જ છે અને જેથી કરીને સાણયું ખાતર પણ ત્યાં લખવામાં કામ આવે છે જેથી આખું સર્કલ અમારું ચાલ્યા કરે છે એટલે અમે ડાંગરનો પાક વધારે પૂરતો લઈએ છીએ ચોમાસાની ઋતુમાં અને તેથી કરીને તેમાં અમારે પાણી પણ ઓછું આપવાનું હોય છે. અને પાક પણ સારી રીતના આવી જાય છે પરંતુ તમને ખબર જ છે કે બધી જ બાજુ સારી બાજુ હોતી નથી અને તેની ખરાબ બાજુ પણ હોય છે તો તેવું જ છે કે મતલબમાં જે આ ઋતુ એવી છે ચોમાસ સાની કે તે મતલબમાં આપણને સારી રીતના પાક પણ કરવા દે કે છે અને ખરાબ પાક પણ કરી શકે છે એટલે જો વધારે એવુમાં વરસાદ આવ્યો તો શું થાય કે મતલબ વધારે વરસાદ આવે તો આખો પાક ધોવાઈ પણ જાય ઓછો વરસાદ આવે તો પાક સૂકો પણ થઈ જાય એટલે છે ને એકદમ પરફેક્ટ માત્રામાં વરસાદ પણ આવો જોઈએ અને યોગ્ય આપણું વાતાવરણ હશે તો જ આપણો પાક સારો થવાનો હશે અને હું તમને વાત કરું અમારે પેલા વખતે શું થયેલું તો પેલા વર્ષે એવું થયેલું હતું કે ખુબ જ વધારે એવો વરસાદ આવેલો હતો જેના કારણે શું અમારો આખો પાક ધોવાઈ ગયેલો તો અમને ખુબ જ એવા વધારે પૈસાનું નુકસાન પણ ગયેલું પરંતુ સરકાદીધું જીએ જે મતલબ ફોર્મ ભરવા કીધલું તે ફોર્મ અમે ભરી દીધું અને ફોટો પાડીને મોકલાવી દેધું તો અમને થોડાક પૈસા એવા મલી ગેલા હતા જેથી કરીને આ વખતે પણ અમે ડાંગરની ખેતી કરીશું પરંતુ આ જો વાતાવરણ પર વધારે નિર્ભર રાખે છે જો વાતાવરણ સારું રહેશે તો ખેતી ખૂબ જ સારી થઈ જવાની છે બાકી ખેતીમાં ખૂબ જ સરસ હમણાં તો કામ ચાલી રહ્યું છે હાલ ચાલી રહ્યું છે.
હા આમ જોવા જોઈએ તો અમારે પણ ખેત તી સારી એવી ચાલી છે અને અમારે શું છે કે અમે તો ખેતી મા આમ તો મોસ્ટ ઓફ લી કેરીનો પાક લયે છે અને તમને કેરીના પાકની વાત કરું તો તેમાં કેવું હોય છે કે અઅ જયારે અમે નાના હતા ત્યારે ના કલમ રોપવામાં આવી હતી અમારા પપ્પા દ્વારા અને જે દાદા જે પણ થોડી ઘણી કલમ રોપલી તે મોટી થઈ ગઈ હતી અને એમાં શું છે કે જયારે શિયાળાની ઋતુ હોય છે શિયાળા ઋતુ જ્યારે આવે છે ત્યારે આ કલમ પર જે મોર હોય છે તે ખીલવા લાગે છે એટલે કે જે કેરીના પાક માટે જે ફૂલ હોય છે તે નીકળી આવે છે ત્યારે અમારે અમે દરરોજ જઈને વાડીની મુલાકાત લઈએ અને જોઈએ છે કે એમાં કઈ દવા છાંટવાની જરૂર છે શુંટક છાટવાથી ક્યારે વધારે આવી શકે છે એ માટેના અમે પ્રયત્નો કરતા રહીએ છીએ અને એમ જોવા જઈએ તો દર વર્ષે દવા છાટે છે અને મને યાદ છે ત્યાં સુધી અમે ફેબ્રુઆરી માંથી ફેબ્રુઆરીની પંદર બાજુથી દવા છાટવાનું ચાલુ કરી છે. અને ધીરે ધીરે એમાં પછી કેરી આવવા લાગે છે અને જે કેરી આવે છે નાની નાની કેરી હોય છે તે કેટલીક વાર શું છે પવનના કારણે અથવા તો કોઈ બીજા કોઈ કારણો સર્જાય કોઈ વાર કમોસમમાં વરસાદ પડી જાય તો તેના કારણે પરી પણ જાય છે તે અમે છે ને એનો અઠાણુંમાં અથવા તો પછી ખાવા માટે એનો સરબત બનાવા માટે એમ ઘણી બધી રીતે ઉપયોગ કરી શકે છે એના માટે જાત જાતની ઔસોધી પણ બનાવામાં આવે છે અને પછી જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ મે મહિનો આવી જાય છે અને મે મહિનામાં અમારો કરીનો ભાગ તૈયાર થઈ જાય છે અને ઘણી બધી દવાઓ પણ સાલી હોય છે. અમે એટલે કેરીઓમાં તો અમારે અમે વેચીએ ત્યાં પણ અમે જે વેપારીઓ હોય છે તેમને પણ કહીએ છીએ અને અમે સગા સંબંધીને ખાવા માટે આપીએ ત્યાં પણ એ લોકોને જણાવીએ છે કે આ કેરી તમે ખાતા પેલા એમને ધોજો બરાબર અને એક નાઇટ આમ જે દાડે ખાવાનું હોયને એક દિવસ પહેલા પાણીમાં બોરી રાખજો પછી ફ્રીજમાં મકજોને ઠંડી કરીને ખાજો તો તમને લાગશે પણ સારી અને જે કીટાણુ હોય છે તે પણ મરી જશે કારણ કે આજે જોવા જઈએ તો દવાઓ પણ ખૂબજ ઝેરી આવટી જોવા મળે છે અને દવા છાટવા પણ અમારે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે કારણ કે જો અમે દવા જયારે છાંતીએ છીએ ત્યારે એ દવા જો અમારા હાથ પર કે પછી મોડા પર પડે તો કોઈ વાર શું છે કે એને ઊંધી અસર એટલે કે આપણને ચામડીની બીમારી થવાની કે પછી વધારે કડી આવવાની ઘણી બધા રોગો થવાની સંભાવના રહેલી છે એટલે એનો આપણે યોગ્ય નિકાલ કરવાના રસ્તા ખોજવા છે અને અમુક તો શું છે કે અ કેરીમાં શું છે કે જે ઉપર હોય છે અમુક કેરી જે બારના ભાગે હોય છે જયાં ઝાંખળ વધારે પડે છે તે કેરીઓ ડાઘાઈ જવાની સંભાવના રહેલી હોય છે એટલે કે એના પર કારા કારા અથવા તો અમુકત પ્રકારના ડાઘ આવી જાય છે એ કેરીના ભાવ અમને ઓછા મળતા હોય છે અને આવક તો જોવા જઈએ તો અમારો પાક સારો એવો થયો હતો પરંતુ ઘણી બધી ક્યારે ડગાઈ ગઈ હતી એટલે અમને નુકસાન થયું હતું પરંતુ અમે દર વર્ષેની જેમ આ વખતે પણ સરકારની સહાય મળી એટલે અમને સારું પડ્યું અને હવે શું છે કે મેં ઋતુ એન્ડિંગ આવ્યો છે અને જૂન ઋતુની સરુઆત થઈ છે એ જો કે એક બે વરસાદ પણ પડી ગયા છે પરંતુ હજુ જોઈએ એટલો વરસાદ આવ્યો નથી પરંતુ દરરોજને દરરોજ જેમ જોવા જાય તેમ વરસાદ આવવાની છે કે તાપમાનમાં થોડો ઘણો વધારો થઈ રહેલો છે ને કોઈ દાળે પવન ખૂબ જ આવે છે ને હાલમાં પણ પવન તો ખુબ જ આવી રહ્યો છે આપણને એવું લાગે ઘરે બેસે બેસે પણ હાલમાં શું છે કે મેં વાડીયે બેસેલો છે તો મને એવું લાગી રહ્યું છે કે મેં કોઈ બીચ પર બેસેલો છે કારણ કે એટલો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે એટલે ખુબ જ મજા આવે છે અને ગામડાનું જીવન તો ખુબ જ સારું છે તેમાં એમ પણ જે ખેતી કરતા હોય એના માટે તો ખુબ જ સારું છે કારણ કે આપડે ઊંઘવુ એટલે બપોરેને એઉ આપણે ઉંઘ કાળ્યું હોય તો આપડે ઘરે લાઈટ બિ બલ ચાવ હોય તો પંખા ન ચાલુ વાડી આવીને સુઈ જવાનું કારણ કે વાડી એકદમ ઠંડક હોય છે અને આપડી જ વાડી હોય છે ને ખે તી પણ હોય છે એટલે જોવાની પણ મજા આવે છે જાત જાતના અહીંયા પશુ પક્ષી પણ જોવા મળે છે કોઈ વાર કોઈ વાર આમ જ્યારે પ્રાણી પણ જોવા મળી જાય છે જેમ કે જનાવર પણ જોવા મળી જાય છે પરંતુ મજા આવે છે વાડી એકદમ ઠંડક હોય છે અને જે ચોમાસાની ઋટુ આવશે ત્યારે અરે ત્યાં શું છે કે અમે જે કલમમાં કલટા નાખીશું એ કલટો એમ તો ઝેરી હોય છે પરંતુ હાલમાં શું છે કે હવે જો કલટા નહીં લાગશું તો અમારી કેરી નહી આવશે. અને પેલા એવું પણ જાણવા આવતું હતું કે કલટર કારણે કલમને ઘણું બધું નુકસાન થાય સે. પરંતુ જો અમિકર કલર નાખવાનું તારી દેેશો તો કદાચ અમારી કરી જ નહીં આવી શકે કારણ કે ઘણું બધું નુકસાન થાય એમ તો કલટર જોવા જઈએ તો ઘણું બધું મોંઘું આવે છે પરંતુ અમને પરવડી શકે છે. અમે શું કરીએ છીએ કે દુકાનદાર પાસેથી કલનર છે પછી જે ઉના ફેબ્રુઆરી મે ટમને જણાવી દે દવા છતીયે છે તે અમે ઉધાર જ લઈ આવીએ છીએ પછી જયારે અ કેરી પડાઈ જાય છે તે પાક ઉતારી લેવામાં આવે છે અને જે અમને પૈસા મળે છે તેનાથી અમે બિલ પેમેન્ટ કરીએ છીએ. અને બધું સા એક સામતુ કરીએ છે એટલે અમને ઘણો બધો ડિસ્કાઉન્ટ પણ મળે છે છો તમારી બાજુ તમે જે પાકલો છો તો તમે વેચવા જાવ તો તમને ડિસ્કાઉન્ટ મળે છે અને તમે કઈ દવાનો રાસાયનીક ખાતરનો ઉપયોગ કરો છો કે ઘરનું કુદરતી છાણીઓ ખાતાનો ઉપયોગ કરો છો.
હા ભાઈ અમે બી કેરી ની ખેતી એટલી બધી તો ના કરીએ પરંતુ થોડી ખ ખેતી કરીએી તો એમાં મતલબ અમે ખાલી એકવાર એવું છટાવી તો મૂકીએ છીએ મતલબમાં પરંતુ એટલો બધો વધારે અમે ધ્યાન આપતા નથી કારણ કે અમારા એટલા બધા ચડવા નથી હોવાથી એટલું બધું અમે તેના પર નિર્ભર ના રહીએ અને તેનું મતલબ એટલી બધી ખેતી કરતા નથી. જેથી કરીને અમારે ખુબ જ ઓછી એવી કેરી પડે છે પરંતુ કેટમાં સારો એવો ભાવ અમારો લાગેછ. પરંતુ જો તમે જો પેલું કોઠી પહેરાવીનેવું બધું કરે છે તો તે ટાઈપ અમે એ ટાઈપ ખેતી કરતા નથી અમે ખાલી નોર્મલ જ હાર્વેસ્ટિંગ કરીએ છીએ અને પછી જ અમે વેચવા જઈએ છીએ માર્કેટમાં અને અમને ભાવ પણ એમ આપે છે એટલો બધો ભાવ નથી આપતા કારણ કે કોથરી પેર આવેલી કેરી હોય એ ટેવી કેરી ના વધારો ભાવ મળે છે અને જે નોર્મલ કરી હોય તો તેનો મતલબમાં થોડોક જ ભાવ મળે છે. એથી કરીને એ બધી વાત ન પણ ધ્યાન રાખવા જોઈએ અને જો આપડે એવ સારી ખેતી કરવી હોય તો તમે જેમ કલટર ન એવું લખે છે તો તે બધું લખવું જોઈએ અને જેથી કરીને સારી ખેતી આપડે કરી શકીએ. પરંતુ આપણે વધારે પૂડતો એમાં જો રાસાયણિક ખાટરનો ઉપયોગ કરવો જોઈએ અને સારી રીતના ખેતી કરવી જોઈએ અને બીજી બધી ખેતીમાં એક વાત એ બી છે કે બાને એવું લાગે કે ખેતી કરવાથી પૈસા આવતા નથી પરંતુ પૈસા આવી શકે છે પરંતુ યોગ્ય રીતના ખેતી કરવી જોઈએ અને યોગ્ય પ્રમાણમાં આપણે માલ વચાણ કરવું જોઈએ. કારણ કે જો આપણે ખેતી કરીને જો માલ આપણે લાવીએ છીએ મતલબ તે આપણે જે વેચવા જોશું તો યોગ્ય કિંમત લગાવો જોઈએ અને યોગ્ય કિંમતે માલ વેચાશે આપડો તો જ આપણને અ યોગ્ય પ્રમાણમાં પૈસા મળી રહેશે કારણ કે આપણને તમને ખબર છે પૈસા ઓસા લાગશે વેચવામાં તો આપડે ખુબ જ એવી તકલીફ થવાની છે અને બીજી વાર તે ખેતી કરવામાં આપણને ખુબ જ વાર એ તકલીફનો સામનો થઈ જવાનો છે કારણ કે આપડ પાસે એટલા પૈસા બચવાના જ નથી કે આપડે બીજી વાર તેવી ખેતી કરી પણ શકીએ તો આપડે આ બધી તકલીફ નો સામનો કરવો જોઈએ અને પહેલાથી જ એટલું સજાગ રહેવું જોઈએ.
હા તમારી વાત એકદમ સાચી છે. અને હાલમાં શું છે કે હવે જે આ રઋટુ પટવા પર આવી છે કે ઉનાળા રઋટુને જે જૂનનો આવી ગયો છે મહિનોને વરસાદ પડવા માંડયો અ વરસાદ પડવા લાગવાનો છે તો તેના કારણે શું છે કે હવામાં બાજુ આ તારું તે ઓ મે ડાંગર રોપીએ છીએ તેના માટે પહેલા ટરો નાખવામાં આવે છે જેના કારણે અમને ખુબ જ ફાયદો થાય છે અને અમારે ત્યાં શું છે પશુ પક્ષીઓ છે એટલે કે ગાય અમે રાખેલી છે ગાય ભેંસ એટલે અમારે ત્યાં અ જે પુરીયા એટલે કે ભાત જોઈએ છે તે પણ અમને મળી રહે છે ખાવા માટે પણ મળી રહે છે અને જે અ વેસ્ટ નથી જતું કોઈ પણ વસ્તુ એટલે અમે રોપએીએ અને હાલમાં તો ખુબ જ મજા આવે છે. કારણ કે વરસાદ હમે પડ્યો નથી એટલે અમને શાંતિ છે એમ તો કારણ કે ટરું જેમ જેમ મોટું થઈ જાય પછી જો વરસાદ આવે તો અમારે કોઈ મુસીબત નો સામનો કરવો પડતો નથી કારણ કે હમણાં જો ટરું નાખેલું હોય ને જો વરસાદ ખૂબ જ આવ્યો તો પાણી ભરાઈ જાય છે. જેના કારણે અ ટરો નાશ પણ પામી શકે છે. એટલે વરસાદ નહી આવ્યો તે પણ ખૂબ જ સારી બાબત ગણે છે તો ચાલો મળીએ આપણે જયારે મળશું ત્યારે ઘણી ઊંડાણપૂર્વક વાત કરીશું.
હા ભાઈ ચાલો મળીએ તો.